ઓહ, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
ના, હું મજામાં છું. આજે તો બો દિવસે તમે મને યાદ કરીને. શું વાત છે?
બસ કઈ નહી, જો ને ઘર ખર્ચ કેટલું વધી ગયું છે. ઘરમાં જોવ તે બધા મોંઘાઈ દર વધી ગયો છે. એ પ્રમાણે આપણને સામાન્ય માણસ આમ જનતા છે. એ લોકોને ઘરનો ખર્ચ કાઢવા માટે કેટલું બધું, કેટલી બધી બચત અને એટલું બધું આપણને ઝૂઝવું પડે છે. નઈ?
હા, આ તો તમે સૌથી સારી વાત કરી કે. કે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે ને. કે આપણે આ મોંઘવારીની અસર છે. ને આપણા મિડલ ક્લાસ મધ્યમ વર્ગીય પરિવારને તેનો સૌથી વધારે ભોગ બનવો પડે છે. અ મિન્સ, આપણે બધી વસ્તુઓમાં કેટલી કરકસર કરતાં હોય છીએ. છતાં પણ ઘણી વાર છે ને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ બની જાય છે.
બિલકુલ સાચી વાત કવ છો તમે. આ ઘર, ઘર ખર્ચ હવે એવું લાગે છે કે. જયારે આટલી વધતી જતી મોંઘાઈ છે. એ તો આમાં આપણે બચત કરીએ તો ક્યાંથી કરીએ? પણ જો તો પણ આપણે થોડું ઘણું આપણે ઘરેલું મહિલાઓ હોય, છે તો એ લોકો કઈ ને ક ઉપાય તો કાઢે જ છે. આપણે દાદી અને ના નાની પાસેથી પણ આપણે શીખ્યા હતા. એ લોકો પણ ઘરે રહીને કઈ ને કઈ એવું કામ કરતા હતા. કે જેનાથી એમને થોડો રોજ ગાર મળી જાય. પછી આપડે ની અંદર જે પણ આપણે સામાન કે કઈ પણ વસ્તુ લેવા બહાર જઈએ. તો આપણે ઘરેથી કોઈને કોઈ લિસ્ટ બનાવીને અને પછી જવું જોઈએ. તો શું છે કે જેનાથી આપણે ફિઝુલ ખર્ચી ના કરિએ. ન જોઈતું સામાન, નહી ખરીદીને લાઈએ. અને મોલમાં, કે ક્યાંથી પણ શોપિંગ કરો ને. તો આ વસ્તુ ન ભાન રાખવાનું. કે ઓફરના ચક્કરમાં ની પડવાનું. અને જે વસ્તુ તમને જોઈતી હોય એજ વસ્તુનો તમને ખરીદારી કરવી જોઈએ.
હા, હું પણ આવી રીતે જ કરું છું, કે તમે કીધું ને તેમ ઘરથી છે ને લિસ્ટ બનાવીને જ જાવ. કે જે વસ્તુ જોઈતી હોય ને, એ જ વસ્તુ લઈ આવે છે. કેમ કે પછી ઘણીવાર શું થાય છે, આપણે આવી રીતે કોઈ સુપર માર્કેટમાં, કે આવી કોઈક મોલમાંને વગેરે ખરીદી કરવા જતા હોઈએ ને, તો ત્યાં આપણને ભાન જ નહીં પડે. આ બી વસ્તુ લઈ લઈએ, તે બી વસ્તુ, એટલું બધું આપણે ટ્રોલી ભરી દઈએ ને કે, ત્યારે આપણને ભાન નહીં પડે કે મારું બિલ કેટલું લાંબું થઈ જશે. પછી જ્યારે બ બિલિંગ કાઉન્ટર પર આવીએ ત્યારે આપણને ભાન આવે કે આટલું બધું બિલ થઈ ગયું! એટલે છે ને, હું પણ હવે ઘરેથી લિસ્ટ લિસ્ટ બનાવીને જાઉં. અને એ લિસ્ટમાં જે મને ઉપયોગીને જોઈતી વસ્તુઓ હોઈ ને એ જ હું ખરીદી કરું છું. તો એનાથી શું મારો થોડો ફાલતુ ખર્ચો થતો નથી. અને આ ઓનલાઈનમાં ફાલતુની બધી અમુક છે ને ઓફરો જોઈને બી લોભાવવું નહીં જોઈએ આપણે. કે આપણને એમ કે હા જો સેલ છે ને ડિસ્કાઉન્ટ છે ને, આપણે હું મંગાવી. કોઈ વાર આપણને કોઈ વસ્તુની જરૂર નથી હોતી, છતાં પણ આપણે આ ઓફરો જોઈને લોભાઈ જઈએ છે, ને મંગાવી દઈએ છે. તો એમાં બહુ આપણી ફિઝૂલખર્ચી થઈ જાય છે. તો આ બધું થોડુંક આપડે ટાળવું જોઈએ.
બિલકુલ સાચી વાત કહો છો તમે અને આપડણે જો ફિઝુલ ખર્ચીના ફિઝુલ ખર્ચીમાં તો આપડણે જોઈએ નથી. આપડે કોઈ વાર તહેવાર આવે છે કોઈ પણ આપણે આમ કોઈ ઓફર ચાલતું હોય કોઈ સેલ ચાલત. હોય તો બધી જગ્યા આપણે અ ન આપ આપણે નહી જોઈતી સામાન હોય છે ને તો પણ આપણા ઘરમાં આવી જાય છે આપણે લઈ આવીયે છીએ કોઈ પણ ઓફર ચાલત હોય કે કા તો કોઈ પણ સેલ ચાલતી હોય તો આપડા મિત્રો એ લીધું છે અનેને એ લોકોને એ લોકોને એવું છે કે આ સસ્તું પડે છે. તો આપણે પણ આપણે નહીં જોઈતું હોય તો પણ આપણે એ વસ્તુને લઈ આવીએ છીએ તો આ ફિઝુલ ખર્ચી માં જ એડ થાય છે કે અને અ આપણને આપડ ઘર ચલાવવા માટે અ જો ઘરમાં પણ આપણે કેટલી બધી બચત કરી શકીએ. કે છે જેમ કે અ પાણીને પણ ફિઝુલ નહી ખર્ચ કરવો જોઈએ અ વધારે પડતી વીજળી છે એ પણ આપણે ક્યાંક બહાર જઈએ પાછા આપણે રૂમમાં નહી હોઈએ તો સ્વિચ બંધ કરવા જોઈએ પંખાના એસીના જે પણ હોય. લાાઈટના તો આ બધી આપણને કાળજી રાખવી જોઈએ.
અરે હું હું પણ છે ને હું તો હવે શું કરું છું કે હું પણ બહુ કરકસર કરું છું અને અત્યારે તો હું છે ને મારા જે આરોનું જે વેસ્ટેજ પાણી જતું હોય છે ને એ પણ હું શું કહેવાય વેસ્ટ નથી જવા દેતી એના નીચે પણ હું કંઈક તો નાનું એવું ઓલું આવે છે ને નાનું એવું ડ્રમ કેક બકેટ બાલ્ટ કંઈ પણ હું એના નીચે મક રીરાખું છું કે એ પાણી બી પછી છોડવા હુંમાં નાખ રાવામાં કે તમને કંઈક પણ ઉપયોગી આવી શકે છે તો અને વીજળીનું બી તમે કીધું ને તેમ બહુ ધ્યાન આજકાલ ઘરમાં છે ને છોકરાઓ આપણે બધું આ વસ્તુનું ધ્યાન નથી રાખતા કે જ્યાં બેઠા હોય ને તો તરત રમવા નીકળી જાય તો પંખ હા ટીવી લાઇટ ચાલુ મૂકીને જતા રહી જાય છે તો એ બધાનું બી આપણે ધ્યાન રાખવું જોઈએ.
બિલકુલ સાચી વાત કહો છો અને અમારે તો શું છે કે આ હેને કી આ કિરાયદાર છે ને એ લોકો શું કરે છે કે મોટરનુ સ્વિચ ચાલુ તો કરી નાખે છે ટ્યુબવેલનો અને પાછું બંધ કરવાનું એમને ભાન જ નથી રહેતો એટલું બધું પાણી વહી જાય છે તો એમાં જો બીજલી પણ વધારે યુઝમાં વપરાય છે પાણીનું પણ કેટલું બગાડ થાય છે તો અમે લોકો એમને કેટલી વખત કહીએ છીએ કે તમે એક કા તોય ને એક અલાર્મ સ્વિચ રાખો કે પંદર મિનટ જ મોટર ચાલુ કરવાની એટલે પંદર મિનિટમાં તો આમ જ ટંકી ફૂલ થઈ જાય છે. તો પછી જો પાણીનું બગાડ નહી થાય અને બીજલી પણ વધારે નહી જાય જો પછી બીજલીનુ બિલ પણ વધારે આવે છે પછી પાણી પણ બગાડ થાય છે આટલો તો એ લોકો બિલકુલ ધ્યાન નથી રાખતા જેટલા ઘરના અંદર છે ને એટલા એક જણ એક વખત મોટર ચાલુ કરી આવે એટલે પાછું સ્વિચ બંધ કરવાનું કોઈને યાદ જ નહી હોય પાછું અમે અહિયાં થી ફોન કરીએ કે તમે બંધ કરો મોટર પાણી ઓવરફ્લો થાય છે ત્યારે એ બંધ કરે છે એવું થાય છે.
તો પછી તમે છે ને એક કામ કરો ને અત્યારે તો જો ટેકનોલોજી એટલી બધી વધી ગઈ છે ને કે અત્યારે છે ને ઓલા એક સેન્સર બોર્ડ એક એવું કંઈક તો આવે છે હવે મને એમનું પ્રોપર નામ નથી યાદ આવું આમ એક સેન્સર જેવું આવે છે પાણીની ટાંકીમાં તમે લગાવી દો ને તો તમારું મ મતલબ અમુક જે લેવલ સુધી હોય ને એટલી જ ટાંકી ભરાય અને પાણી ઓવરફ્લો પણ નહીં થાય અને જો એ લેવલ સુધી પાણી ભરાયું હોય ને તો તમે પાછું મોટર ચાલુ કરો ને તો મોટર ચાલુ પણ ના થાય.
અરે વા. એ તો બહુ સારું છે હા પણ આવી તો નથી પણ એક બીજો છે ને જેનાથી આપણને મ્યુઝિક અમ અ મોટર ઓવરફ્લો થાય એટલે મ્યુઝિ મ્યુઝિક વાગે છે એ તો સુવિધા અમારે અહ્યા છે. પણ અ જે મોટર ચાલુ લુણી થાણા આ સુવિધા નથી કારણ કે એના એને તો અ સ્વિચ તો ચાલુ કરીએ તો પાછું જ થઈ જાય છે.
ના-ના અમારે તો અમે એપાર્ટમેન્ટમાં રહીએ છીએ ને તો અમારે ત્યાં છે. ને આવું જ સિસ્ટમ કરેલી છે. અ હવે મને પ્રોપર એનું નામ નથી ખબર શું છે બટ એવું કંઈક તો સેન્સર ટાઈપ જ છે તો એ ત્યાં ફિટ કરેલું છે ને તો અમુક એનું જે લેવલ ને એટલું જ પાણી ભરાય અને એનાથી વધારે ઓવરફ્લો પણ નહીં થાય અને એટલા લેવલ સુધી મતલબ જો પાણી હોય ને તો પણ કોઈક ચાલુ કરવા જશે ને મોટર તો પણ ચાલુ નહીં થશે.
અરે વાહ આ તો બહુ જ સારી જાણકારી આપી તમે અને આ તો બહુ જ સારું છે કે આવી ટેકનોલોજીના લીધે જો પાણીનો પણ બગાડ નથી થતો અને વધારે પડતી વીજળીનો પણ વપરાશ નથી થતો તો આ તો બહુ જ સારું. તો હું પણ જો મારા હ. કહીશ એમને જાણ કરીશ કે હવે આ તમે લગાડી દો એટલે આ કિરાદારોની આ તો ટંટાસ ખતમ ઓછી થાય.
કે પાણી કેટલી કિંમતી વસ્તુ છે ને તો આપણે એક અમૂલ્ય સ્ત્રોત છે આપણો એક તો એને આવી રીતે હેડફાય નહીં આપણાથી.
અને એ લોકો શું એમને તો કિરાય રહેવું છે એટલે એમને તો કઈ આટલો એ રહેતો નથી. કે પ પાઇમની મોટર ખરાબ થાય તો ભલે થતી એટલી બધી કાળજી નથી રાખતા એ લોકો.
કિરાયાના મકાનમાં રહો છો પણ તમે રહો છો તો એ તમારું જ
તમારું છે અમે કેટલી વખત વખત આ વાત તો એમને કીધી. પણ હા હા કરે છે પણ મોટર ચાલુ કરીને ભૂલી જાય છે રોજનું કામ છે એમનું
આગળ ભાગવત કરવી એવી કથા એવી પેલી શું કેવાય કહેવત છે કે એ લોકો કો નઈ સુધરે. એ તમે છે ને આ વસ્તુ મેં કીધું. તેમ જોજો અને મને પણ એનું કંઈક નામ ખબર હશે ને તો હું તમને ચોક્કસ વોટ્સઅપ કરીશ.
હા હા જરૂરથી હા તો એનાથી શું છે આપણે વાત કરીએ એકબીજાથી તો કેટલી બધી જાણકાર કારીઓનું પણ આપ આપણને કેટલી બધી વાત પણ આપ જાણકારી મળે છે કે તમારે ત્યાં શું ટેકનોલોજી છે કે હ હસ આ એવું નહી કે અહંયા પણ નથી પણ છે અમારે ટંકી માં એ લગાયેલું છે કે મ્યુઝિક વાગે છે જયારે મોટર ફૂલ થવામાં આવે ને તો એક મ્યુઝિક વાગે છે તો અમે તો ભાન રાખીએ છી પણ અમારે શું છે આમ ફોર અલગ અલગ પ્લોટ મેં અલગ અલગ છે તો એ જે કિરાયદારનું છે ને એ થોડું શું સેજ દૂર છે. તો એ લોકો કઈ એમના ગીતો સુ ખબર અલગ જ વાગે છે તે એમને તો કઈ ભાન જ નથી પડતી અમે તો બહ રેગ્યુલર રહીએ છીએ કે સવારે પાંચ વાગે ચાલુ કરી નાખીએ મોટર એટલે આપણે બ્રશ વગેરા કરી એટલે એટલામાં ટંકી ભરેય જાણે થોડી પંદર વીસ મિનિટમાં બંધ કરી નાખીએ એ અમાર રોજનું રૂટીન છે.
આટલી મોંઘવારીના જમાનામાં ક્યાં આપણે આટલું વીજળીનું બિલ ભરી શકવાના છે અને જો પહેલાં આપણે જેમ આખા મહિનાનું ઘર ખરચ ચાલી જતું હતું ને તે હવે તો અઠવાડિયામાં આપણા એટલા પૈસા પૂરા થઈ જાય છે તો પછી આવી બધી નાની નાની વસ્તુઓનું તો આપણે ધ્યાન રાખવું જ પડે ને બે પૈસા ક્યાંથી બચાવવા એ તો આપણી ગૃહણીઓના હાથમાં જ હોય છે.
બિલકુલ સાચી વાત કઉ છું અને એ તો આપડે તો કઈ ને કઈ હમેં. બહ જ મતલબ બધા ઘરના છે ને એ લોકો તો બઉુ ધ્યાન થી અને હું તો મારા છોકરાઓને પણ એલર્ટ રાખું છું કે ફાલતુ ની લાઈટો ચાલુ નહી રાખવાની ફાલતુ ના પાણી નો વપ કપરાશની કરવાનો અને ફિઝુલ ખર્ચી હું બહ જ એમના પર કરકસર ની કોશિશ કરું છું પણ છોકરાઓ થોડા નાદાન હોય છે તો એમના પાછળ તો થોડું થઈ જ જાય છે. પણ તો પણ અમે કોશિશ તો પૂરી જ કરીએ છીએ. પણ મોંઘાઈ ના જમા આપને પણ પોતે પણ કોઈ એવો ઈન્કમનો સોર્સ જરૂરથી કરવો જોઈએ જેનાથી મદદ થાય.
નહીં બિલકુલ સાચી વાત છે આ મોંઘવારીના જમાનામાં તો છે ને હ હસબન્ડ વાઈફ બેવ મળીને ઘરના જેટલા સ સદસ્યો મળીને કમાશે ને તો જ આપણું ઘરમાં પૂરું પડશે. અને આપણે છોકરાઓને તો કોઈ ગ્રોપ તો કરી ના શકીએ હા જ ફિઝૂલ ખર્ચી કરતાં તો અટકાવી શકીએ છીએ કેમકે એ તો એક સારી ટેવ છે ને એમાં કંઈ આપણે કંજૂસ નથી ગણાતા તો આપણે થોડીક તો કરકસર કરીને જ રહેવું જોઈએ હા જરૂરિયાતોને શોખ નથી મારવાના. પણ જે વસ્તુની જ્યાં જરૂર ના હોય કામ અગર ચાલી જતું હોય તો પછી ત્યાં કરકસર કરવી કોઈ ખરાબ વસ્તુ નથી.
બિલકુલ ચાલો તો પછી મળીએ. અને ફરીથી આપડે કોઈ વાતો હશે તો આમ સાચ મજા જરૂર થી કરશું.
ચોક્કસ ચોક્કસ ચાલો મળીએ આવજો.